હેલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે?
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજા મે કેમ છો?
હા હું પણ મજામાં છું ને હમણા તો જે ચોમાસાની સીઝન આવી રહી છે તેના વિશે થોડી ઘણી તમારી સાથે વાતચીત કરવા માંગુ છું કારણ કે જે ચોમાસાની સિઝન છે એ તે તમે ખબર જ હશે કે આપણા ગામડાંઓના ઘણા બધા લોકો માટે ખૂબ સારું કહેવાય- કારણ કે આપણા ઘણા બધા ગામના લોકો જે ડાંગરનો પાક રો આપ છે જેમ કે આપણા આપણા ગામના ઘણા બધા લોકો મોસ્ટલી ખેડૂતો જ છે. એટલે મોસ્ટલી બધા જ ઘર ડાંગરનો પાક આ સિઝનમાં રોપવામાં આવે જ છે. કારણ કે આપણને આ સિઝનમાં બધા લોકોને ખુબ મજાનું પણ અને બધાને ખુબ આનંદ પણ આવે છે. કારણ કે ઘણા બધા લોકો એ લોકો આ ડાંગર નો પાક સારી રીતે રોપી છે કારણ કે પાણી પૂરતું મળી રહે અને સારી રીતે લોકો યોગ્ય રીતે બધું કામ કરી શકે પરંતુ ઘણું બધું પ્રકારનું ખેતીમાં નુકસાન પણ થાય છે જેમ કે ભાબડું કે બિયારણ લાવવાનું પછી ખાતર લાવવાનો ખર્ચ કે આજકાલ તો ખાતર પર ખુબ મોંઘું થઈ ગયું છે એટલે ઘણા બધા લોકો તો એ પણ વિચારે છે કે હવે શું કરવું અને શું નહી કરવું કારણ કે હવે તો ખાતરનો ભાવ જ એટલો બધો વધી ગયો જેના કારણે બાધ ખેડૂતો પણ ડરે છે એટલે અમે તો આ વખતે ખેતી તો નહી કરવાના છે એમ વિચાર કરી રહ્યા છે એટલે જેમ કે તમે જાણો છો કે વાતાવરણ ખુબ બદલી રહ્યું છે. જેના કારણે આપણને ઘણી બધી તકલીફ જોવા મળી જાય છે. એટલે મારે તો એજ કેવું છે કે આપડને જેટલું વધારે પ્રોડક્શન ઓછું કરશું તેટલું આપડણે ખેતી માં પણ સારું પડશે અને ઘણા બધા લોકો ખેતી કરવા સક્ષમ થશે કારણ કે બધા ખેડૂતો ડરે છે કે જે પ્રદુષણ ના કારણે એમને જે ખેતી પર અસર થાય છે. એના પર ખુબ એ લોકો વિચાર પેલું કરે છે પછી એ લોકો આ વખતે ખેતી કરીએ કે નહી કરી એ બધું લોકો વિચારે છે. એટલે ઘણા બધા લોકો ખેતી કરવાથી ડરે પણ છે કારણ કે ખેતી માં એટલી બધું એ લોકોને પ્રોફિટ પણ અમણે કારણ કે બધું જે પાક ને રોપે એ નુકસાન થવાની શક્યતા વધી જાય છે અને ઘણા બધા ખેડૂતો લોકોમ તો પાક રોપવાની જે ગભરાય પણ છે અને ઘણા બધા લોકો એમ વિચારે છે કે આપણા જેટલા પૈસા ખેતીમાં નાખી એ આવકની મળે તો પછી આપડણે રોપીને શું ફાયદો એટલે અમારા બાજ ના ઘણા બધા ખેડુતો એવુ બડધુ કરી રહ્યા છે કારણ કે એમને પણ ખબર જ છે કે હવે શું કરવું ને શું નહી કરવું બાકી તો અમારા ગામના ઘણા બધા લોકો એમ તો હમણાં તો ખેતી કરી રહ્યા છે. અને હમણાં જે બે ત્રણ દિવસમાં વરસાદ પડ્યો છે તેમાં જ હમણા તો બધા જે લોકો ના ખેતરો હતા તે પણ સારી રીતે ખેડાવ્યા છે કાડોક પાડ્યો છે અને એ લોકો જે બિયારણ લાગ્યા થલ હતું તેને પણ સારું પાણું મળી ગયું છે. અમે પણ આ વખતે તો કોઈ બીજેને આપી દીધું છે કારણ કે અમે એટલે કે મોસ્ટલી અમારી મમ્મી હતી તે જ હવે તો જે રોપવાનું બધું યુ કરે છે એટલે પછી અમે રેવા જ દીધું અને અમારા ઘરના બધા લોકો આમ જોબ પર જાય મોસ્ટલી એટલે અમે વિચાર્યું કે આ વખતે તમે રેવા દશુ. કારણ કે હવે તો બધું ખેતી તમને ખબર કે મેનટ ખુબ વધારે જોય છે. અને આપણેે જો હવે મેનટ નહી કરશું તો પછી આપણને નહી મળશે એટલે અમારા જે બધા ભાઈ છે. પપ્પા છે તે લોકો જોબ પર જાય છે અને મમ્મી એક રીત પડી જાય છે. એટલે અમે આ વખતે બાર રોપવાનું રેવા માંડ્યું તો તમારા ઘર બાજુ પણ ઘણા બધા લોકો એમ તોજ જેમ કે તમે મને કીધું ગયા ડાંગર નો પાક આ ચોમાસાની સીઝનમાં રોપાતા હશે અને ઘણા બધા ખેડૂતો ચોમાસાનો જે પાક છે તેમ તો એટલે ઘણો રોપીને એ લોકો વેચે પણ છે અને સારો ભાવ પણ એ લોકોને મળે છે. અને ઘણા બધા લોકો જે ડાંગર નો પાક છે તે સારી રીતે પણ ઉગાડે છે પરંતુ કોઈ વાર એમને ખબર વરસાદ થી નુકસાન પણ થઈ જાય છે કારણ કે વરસાદ તો ગમે ત્યારે વધારે પડે છે ગમે ત્યારે ઓછો પડે છે એટલે કે એ તો કુદરતી છે એટલે આપણને ગમે ત્યારે રોકો પણ આપી દે છે તો તમારા ગામમાં શું ચાલી રહ્યું છે?
હાલમાં જોવા જઈએ તો અમારા બાજુ પણ આ જે વરસાદ છે તે ચાલી રહ્યો છે અને તમે જે જણાવ્યું કે તમારે ત્યાં ડાંગર નો પાક લેવામાં આવે છે. તેમ અમારે ત્યાં પણ અહિયાં નાગલી જે અમારે અહં રોપવામાં આવે છે તે લેવામાં આવે છે કારણ કે અમે ડુંગર વિસ્તાર માં રહીએ છી અમારે ત્યાં અમાર હિલ સ્ટેશન પર રહીએ છીએ એટલે અમારે ત્યાં જે ઘણા બધા પ્રવાસીઓ પણ ફર માટે આવે છે અને અહિયાં કુદરતી વાતાવરણ પણ એટલું સરસ છે અને હાલમાં જોવા જઈએ તો અમને નાગણીનોો પાક સારો એવો થઈ રહ્યો હતો પરંતુ હમણાં જોવા જઈએ તો જે ટુરિસ્ટ પ્લેસ હોવાથી અહં ઘણા બધા લોકો અમારા જે જગ્યા છે અમારું જે ગામ છે ત્યાં ઓબીસીટલે અને અમને પૂછે પણ છે અમુક ઘણા બધા જાતના કે તમારી બાજુ કેવું વાતાવરણ રહે છે કેવું તમને રહેવાની ગમે છે તમને ઘણી બધી સેફ્ટી એટલે કે સલાહ માટે તમને સર સર દ્વારા સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે કે નહી તો અમે એમને ગાઈડ પણ કરીએ છીએ અને કહીએ પણ છે કે અમને સારી સુવિધા મળી રહે છે પરંતુ એ લોકો શું છે અહિયાયા આવતા હતા અહિયાં થોડી ઘડી સગવડ અપૂરતી છે એટલે એ લોકો ઓ જ કરોને એું ગમે ત્યાં ફેંકી દેતા હતા તો એને કારણે એટલું બધું પ્રદુષણ થઈ ગયું છે અને જોવા જઈએ તો નાગલીના પાકમાં તમને ખબર હશે કે જરા પણ પ્રદુષણ ચાલી શકે તેમ નથી એટલે પ્રદુષણ ના કારણે અમરો જે નાગલેનોો પાક છે તે ખુબ જ મુસીબત માં મુકાઈ ગયો છે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે કારણ કે હવે જો નાગલી નો પાક માય થશે તો અમારું જીવન કેમ જીવું છું કારણ કે અમાર આખો જીવન આખા કુટુંબ ન જીવન અમારે એમ તો આખું ગામ જ આ નાગલી ના પાક પર જીવન પોતાનું ટકાવી રહેલું છે એમ તો ટુરિસ્ટ લોકો ફરવા આવે છે ત્યારે અમે જાત જાતની નવી નવી વસ્તુઓ નું વેચાણ કરીએ છીએ તેના દ્વારા અમને થોડી ઘણી ઇન્કમ એટલે કે પૈસા મળી રહે છે પરંતુ હાલમાં જોવા જઈએ તો અમારો નાગલી ન પાક પર અમેટો અમારો પરિવાર મોટા ભાગે નિર્ભર હોય છે તો જો નાગલી નો પાક અમારો નાશ થશે તો અમે ઘણી બધી મુસીબતમાં મુકાઈ જશું એટલે અમે હાલમાં જોઈએ તો બડે કહ્યું છે કે પ્રદુષણ અટતા હોવું જોઈએ ઠેર ઠેર અમારી જગ્યા જે સારી સારી લોકેશન છે ત્યા અમે સરકારશ્રી અને સરપંચશ્રી છે તેમને અપીલ કરવા કહ્યું હતું એમણે બોર્ડ પણ લગાવ્યા છે કે કચરો યોગ્ય જગ્યાએ ફેંકવ અને એ ટુરિસ્ટ લોકો ફરવા આવે પછી એ લોકો જયારે જતા રહે ત્યારે અમે અમા ગામજનો ભેગા થઈને જો એ લોકો આમમ કચરો ફેં્યો હોય તો અમે એને સાફ સફાઈ કરવાનો પ્રયત્ન પણ કરીએ છીએ અને અમારા ત્યાંના બાળકો પણ એટલા બધા સજાગ છે કે એ લોકો પણ કોઈ ટ્યુરિસ્ટને ગમે ત્યાં કચરો ફે જોવે છે તો એમને જણાવે જ છે કે અહિયાં કચરો ફેંકોો જોઈએ નહીં કારણ કે અમે ત્યાં દંડની વ્યવસ્થા પણ કરી છે કે લોકો જો ત્યાં કચરો ફેંકશે તો તેમને અમુક જેટલી રકમ ન દંડ પણ અમે ફટકારવામાં આવશે કારણ કે પહેલા શું હતું કે દંડ નહીં ફટકારતા તો ઘણા બધા લોકો ગમે ત્યાં કચરો ફેંકીને જતા રહેતા હતા પરંતુ હવે શું છે અમે લોકોને સજાગ થયા છી અને લોકોને જણાવ્યું છે અને અમે તો જાત જાતના નવા નવા કેમેરા સુવિધા પણ લગાવી છે તેથી કોઈ કચરો ફેંતા જણાય અને અમે એમને પૂછ્યું કે આ તમે કચરો ફેંક્યો છે અને એ લોકો જો ભૂલ નહીં સ્વીકારારે તો અમે એમને એ લોકોની ભૂલ ન પ્રૂફ એટલે કે અમારી પાસે સાબિતી સબૂત પણ રહે કે તમે અહીિયાંયા કચરો ફેંક્યો હતો એટલે અમે એમ તો ઘણી બધી જાતની નવી નવી સેફ્ટી રાખીે જ છીએ અને રાખવી પણ જોઈએ કારણ કે જો પ્રદુષણ જો થશે તો અમે જણાવી તેમ નાગલી નો પાક છે, તેમ તમારી બાજુ પણ ભાતનેવું તમે રોકો છો તો તમને પણ નુકસાન થશે અને તમે જે વાત કરી કે તમે એના નિકાલની અમે શું વ્યવસ્થા કરીએ છીએ તો અમારે ત્યાં શું છે, કે દર અઠવાડિયે બે ટેમ્પા આવે છે તેમાં અમે નાગલી ના પાકને નિકાલ કરીએ છીએ, એટલે શું છે કે જો પ્રદુષણ થશે તો ઘણું બધું નુકસાન તો થશે અમને પરંતુ હાલમાં અમે પ્રદુષણ ખિલા અવાજ ઉઠાવી રહ્યા છીએ અને અમારો સરકાર સે પણ માંગણી કરી છે, અને જે ટુરિસ્ટ લોકો આવે છે તે પણ સમજે છે કે જો અહિયાં પ્રદુષણ થશે, તો એ લોકોને જ નુકસાન છે, કારણ કે જે વ્યૂ અહીંથી જોવા મળે છે તે પ્રદુષણ ના કારણે બડી જે વનસ્પતિઓ છે, નાશ પામશે અને અહિયા જે તમને આખા બાજુ હરિયાળી જોવા મળે છે, જોવા મળશે નહીં અને અમારે ત્યાં શું છે કે હવે અમે છાણીયુ ખાતરનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે તો રાસાયણિક ખાતર નો ઉપયોગ કરવા જ પડે છે કારણ કે પ્રદૂષણ ના કારણે જમીન એટલી બધી ફળદ્રુપતા રહી નથી, તો અમે જે રાસાયણિક ખાતર હોય છે, તેનો ઉપયોગ દ્વારા અમે જમીનની ફળદ્રુપતા પાછી લાવવા માટે મદદ કરી રહ્યા છે, અને સરકાર પણ અમને જાત જાતની સહાય આપે છે જેમકે હાલમાં પણ અમને અમુક ટકા રકમ ફ્રી જે ખાધા થો રાસાયણિક ત્યત એ હતું અને જો સરકાર જો અમને નહી સહાય કરશે તો અમે ઘણી બધી મુસીબતમાં મુકાઈ જવાના છે, એટલે જોવા જઈએ તો પ્રદુષણનો તો આપડે નિકાલ કરવો જ જોઈએ જેમ બને તેમ પ્રદુષણ ઘટશે, રોજ જે આવનારી પેઢી છે તેમને પણ સારું એન્વાયરમેન્ટ એટલે કે સારું વાતાવરણ મળી રહે છે. કે હાલમાં જોવા જઈએ તો આપડે પણ કસે નીકળ્યા હોય તો આપણને ચામડી પર પણ દાજે છે, ઉનાળા માટે ખાસ કરીને બપોરે નીકળ્યા હોય તો. એટલે જેમ બને ટમ આપડણે ઘરમાં રહેવું જોઈએ અને લોકોને જાગૃત કરવા જોઈએ કે પ્રદુષણ તો હંમેશા નહી જ કરવું જોઈએ, શુ તમે જ્યાં રહો છો ત્યાં જે પ્રદૂષણ થયું તો તમે એના નિકાલ માટે શું વ્યવસ્થા કરેલી અને તમારી બાજુ લોકોને તમે પણ સમજાવ્યા હશે, અને તમે પણ જે વૃક્ષારો પણ ને જે પ્લાસ્ટિક નો કચરો આપડણે હંમેશા કચરા પેટીમાં નાખવાનો, એ બધા નિયમોને ફોલો કર્યા હશે ને.
હા, ભાઈ અમારા ગામડા પણ આવી રીતે નિકાલ કરવા આવે કારણ કે અમારા ગામડામાં પણ ઘણું પ્રદુષણ પહેલા થતું હતું, અને હમણાં તો અમારા ગામમાં ઘણા બધા વૃક્ષારોપણ પણ જે દિવસ તો એટલે પાંચ જને હોય છે, વૃક્ષાર ઉપર ન પરંતુ અમારા ગામમાં અમને પણ અમે જ્યાં બેસીએ છીએ, જેમ કે અમારું જે આવું જે બેસવા બધા લોકો ત્યાં એટલે પાંચ છો વાગે જે બેસે છે ત્યાં અમે લ જેમકે એમ પાછ છો જેવા કે પછી અમે ઘણા બધા વેપારીને ભેગા થઈને, અમે વિચાર્યું કે અમે ઘણા બધા વૃક્ષો લાવીને અમે ત્યાં આજુબાજુ રોપશું કારણ કે આપણને ખ એટલે કે આપણને સારું ઓક્સિજન પૂરું પાડશે અને જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ હોય છે, હવામાં તો ઓછું કરશે કારણ કે જેટલું આપણે વૃક્ષો આપશું તેટલું આપણે ખેતીમાં પણ સારું રહેશે. અને આગળ જીતા આપણને પણ સારું કરશે, કારણ કે તમે પણ જાણો છો કે ઘણા બધા લોકો એવું કરે છે, કે હમે ત્યા બટું વ્યસન કરીને ગમે કે બધું ધૂમ્રપાન ગુટકા છે પછી આલ્કોહોલ છે એવું બધું પીને ગમે ત્યાં એવી બધી વસ્તુ નાખી દે છે. અને પછી એ લોકોને ભાર નથી પડતી ગમે ત જેમ જીવ જનોગ પછધું પાે છે પણ તમે બધું થવાનું એટલે ઘણા બધા લોકો સમજે નહી, કે એ લોકો પ્રદુષણ કરવાથી એ લોકો શું કરી રહ્યા છે, અને આગળ જતા શું થવાનું છે કારણ કે ગ્લોબલ વોર્મિંગ છે. એલમીનો છે કે પછી આ વરસાદ નહીં આવવાનો કાર વરસાદ લંબાઈ જવાનું કારણ એ બધું એના કારણે જ છે. કારણ કે જેટલું આપણે પ્રદુષણ વધારે કરશું તેટલું આપ ને નુકસાન પણ કરશે એમ એટલે જે પ્રદર્શન કરતા જે લોકો છે તે લોકો સમજવું જોઈએ કે ભાઈ તમારે પ્રદુશન નહી કરવું જોઈએને યોગ્ય રીતે તમારે આપડણે દેશને પણ સારું સુરક્ષિત રાખવું જોઈએ અને સ્વસ્થ રાખવું જોઈએ તમે પણ જાણો છો કે આપણા દેશ આપણા દેશ વાતચી કરે જે બહાર ના દેશ હોય છે તે તમને ખબર હ એટલા ચોખ્ખા અને એકદમ સ્વચ્છ હોય છે અને ત્યાંનો રૂલ તમે જે કીધું કે ત્યાં ગવર્મેન્ટ કચરો ફે એ લોકોનો સારો દંડ પણ વસૂલ કરે છે અને ઘેરના બહાર એ લોકો ના કેમેરા હોય જ છે એમ પ્રૂફ સાથે એ લોકો એ લોકો જે કચરો કરે છે તે એ લોકોને એ બતાવે છે એટલે આવી આવી સિસ્ટમ પણ આપણા દેશમાં હોવી જોઈએ કારણ કે આપણા દેશમાં જો સિમ નહીં હશે તો પછી આવ જ આપણને જોવા મળશે કારણ કે આપણા દેશ ઘણા બધા એવા તે સ્થાનો છે અને બધા ગમે જોવાલાક સ્થળો છે ત્યાં પણ આપણને આવા બધા પ્રકારના કચરા જોવા મળે છે અને ત્યાં પણ આપણને આવું બધું પ્રકારની ગંદકી કે પછી આવ આ પ્રકારની બધી દુર્ગંધ કે પછી ત્યાં આવું બધું પ્રકારના ઘણા બધા લોકો જે બધા વ્યસન કરતા પણ ત્યાં જોવા મળે છે એટલે કે આવું નહી ચાલું જોઈએ કારણ કે આપણે જો આપણા દેશના વિધ પ્રદર્શન કરશું તો પછી ઘણા બધા લોકોને એવું વિચારશે કે આપડો દેશ કેવો છે ઘણા બધા બધા લોકો જે આપણા દેશમાં બધી સંસ્કૃતિ શીખવા આવે છે જેમ કે બહારના દેશના બધા લોકો આપણા દેશ માટે શું વિચારશે એટલે આપણા દેશમાં આટલી બધી ગંદકી હોય એવું પણ વિચારે એમ અને પછી એ લોકો બધા ટુરિસ્ટ હોય છે તે નહી પણ આવે એમ એટલે કે આપડા દેશની સંસ્કૃતિ છે કે પછી આપણા દેશ સારો સ્વચ્છ સુંદર બનાવો જોઈએ અને બધા જોવાયેલા બધા સ્થળો છે તેને આપણે યોગ્ય રીતે બધાને સાફ સફાઈ રાખવી જોઈએ અને સરકારે પણ એ ધ્યાન રાખવું જોઈએ કારણ કે આપણે જો પ્રવાસીઓ સ્થાનો કે પછી તે સ્થાનો પણ આપણેે આવ બધું પરરસો ફેલાવશું તો પછી આપણને નાગર જતા એવ બધું કે અનુભવ થ કારણ કે બધા લોકો આપણા દેશ ને ખોટું પણ વિચારે છે એટલે આપડણે યોગ્ય રીતે પ્રદુષણ કરવું જોઈએ સારી રીતે આપણે નિકાલ કરવો જોઈએ સારું ભ મળીએ પાછા ઘણી બધી પ્રકારની એમ કે જે આવી ર્યા આપણા દેશમાં ઘણી બધી પ્રગતિની પરિસ્થિતિ થા જ છે એના વાતીત કરીશું
હા સારું ભાઈ જયારે મળશું ત્યારે આપણે જે પ્રદુષણ ના નિકાલ માટેની જે વાત ચી કરી તેના પર લાંબા લાંબી વાત કરીશું
હા ભાઈ